બસ મોજ મા તમે કેમ છો?
ભાઈ મેં પણ મોજમાં લેકન થોડું હેરાન પણ છું ભાઈ
હુ‌ થિયુ ભાઈ
અહિયાં વરસાદ બહુ ચાલતુ છે ભાઈ
અરે વરસાદ ને સીઝન છે તો વરસાદ જ ચાલવાની છેને ચિરાગભાઈ કેમ કે વરસાદમાં તો બધા હેરાન થયિશ સુરતમાં સે વરસાદ તો બહુ પડ્યાતા છે મારા પણ
લેકિન ભાઈ અહિયાં મારું આખું રોડ ભરાઈ ગયું છે પાણી આખું બિલ્ડિંગ ના પેલા ગ્રાઉન્ડ ફ્લોર તો પાણી પાણી છે અહિયાં થી નીકળવું બઉુ અ માટે પેલું છે ટઅફ. અને તમે ખબર છે આ આ આના પર આપણું ટોપિક મેં તો ફાસ્ટ ફૂડ લવા છું આજે આપડો ટોપ ખબર છે તમે ફાસ ફૂડ વરસિઝ હોમમેડ ફૂડ તો મે તો ઘરનું ખાનું થોડું ભાઈ જમે જ નહી મે તો ફાસ્ત ફૂડ જ જમું અને બહાર જવા માટે તો યાર છે જ જગ્યા અહીયાંથી
હ મનેતો વાની હ બાઈક લેને ગયો તો એકદમ રસ્તા ઉપર પણ પાણી ભરેલું છે
ખાવા માટે બાર ફાસ્ટ ફૂડ હવે કે ફાસ્ટ ફૂડમાં તમે જાઓ તમારા હવે ઝોમેટો પણ સરસ બને તો ઝોમેટો વાળા પણ આવા માટે રસ્તો તો જોવે ને રસ્તા પર પાણી ભરાઈ ગઇલે કેવી રીતે આવહે
એ તો વાત છે ને ભાઈ મને તો ઘરનું થોડુંક એમ થાય કે ઘરનું શું ખાવા થોડું મને તીખું અને મીઠવું જોઈએ ખાવા માટા ટેસ્ટ થોડુંક મને એમ ટેસ્ટી ખાવ ફુડ જોઈએ અને ઘરમાં એટલું બધું એ મને એમ લાગે કે ટેસ્ટી આપડું બને તમારું શું વિચાર છે. ચાલો તમે ઘરનું ઉ ઉપર કેવુ આપડે ડિબેટ કરશું તમે ઘર નુ ઉપર કેવો અમે અ ફાસ્ટ ફૂડ નો ઉપર કેશુ ઓકે
હા ઠીક છે ચલો તો મેં
ઘરનું ખાનું કેવું છે એમ તમે જય્યારે બોલશો મેં વચ્ચે નહી તમે ડિસ્ટર્બ કરો ઓકે મેં સાંભળું છું.
ઓકે કાઇની થિક છે મે તો તમે કેવાનુ હતું. કેમ કે આપણું ઝેર ન જે ખાણુ છે ને. એ સ્ પ્રમાણે સ્વસ્થ અને હેલ્ધી ફૂડ નહી આપડા ઘેરને. સમય કેવ તુંમેને જેમ શેર નું ખાનું આપલું એક નંબર નું હોય કેમકે. આપડે હાથથી બનાવેલું હોય સ્વયં બનાવેલું હોય આપડે અને સ્વયં થાય કેમ કે એના ઉપર કે ના કોઈ કેમિકલ લાચ આપડે બાપ એ એ ફરજીયાત કોઈ બીજા એ કેમિકલ બેેમિકલો ની રાખે આપડે અને ફઇસ અને સોસ સ્વસ્થ એકદમ સ્વસ્થ નેચરલ તરીકે આપણે ઘેર ન ખાના ખવા જે તમને ટેસ્ટ જોવે એ ટેસ્ટ મળશે આપડા ઘેરના ખાનામાં
અને ઘેર ન ખાનો હેલ્ધી પણ છે અત્યારનો કેવું ને તો તમે મે કેવું ને સવાર ઉઠવીને ન પેલો નાસ્તો હું કર્યો ન ચાય અને રોટી કર એ મને બહુ સારું લાગ્યું કારમ કે આપડું એક ઘેરનું છે અને એ સવારમાં બહને ઝડપથી બની છે. એ વધારે ટાઈમ નહી લાગે ચાય રોટી થઈ ગયો પછી ચાય હ થઠેટલા મારી મમ્મી ફેરવું બહુ સારું ભડ છે છે. એફ્લો મે ખાવ ને હવાર આપણું હવાન ન નાસ્તો જ છે ચાય ખેટલા કોઈ કોઈ દાડે પોહો મળી જાય પોવા તો મને બહુ ગમે જેમ કે મારી મમ્મી નેા પોવા બનાય ને મમ્મી મને સવારમાં બહ સારું લાગે પોવા ખાવામાં અને જોવામાં કે એટલે જોમાં તમને મેમે મમ્મી ને કવું કે જરાક પેલો સેવ લાગતો તો સેવ કેવ લખીને ખાવો ને તમે તો તમારું બવ ગમે પછી તો ફાવ કે તમને
હમ હમ
પોવા તો મને બહ સારું લાગે કેમકે આ ઝેર નું છે પ્લસ આપડા જેટલા વિટામિનો છે એ મળત છે આમાં જે પણ નાના વસ્તુ નાના મોટા વિટામિન છે એ માંગી જાય અને ઘેર ન નું ભેદ ન છે એમાં વધારે મસાળોની વધારે ચટપટો મસાલો ની નાખે એમાં અને આપડું એ પછી એમાં કોઈ પણ હાઈજેનિક પણ રાખે આપણા ઘેરમાં હાઈજેન છે.
હમ હમ
કેમ કે આપડે પોતે બનાવે તો આપણા માટે તો સારું બનાવે ને મમ્મી પપ્પા આપ આપણા હારું એકદમ મસ્ત ખારનું એકદમ તમે કવો તો એકદમ હવામાં તો મજા પડી જાય અને પછી બપોર નો ખાનોો નાસ્ ખાના ખાવા માટે એક કે બે વાગે એવું પણ સારું મળતું છે શક જોય કે રોટલી હોય કે સાદમાં તમને વિટામિનો મળ છે ઘેરલું અને પછી
હમ હમ
હવાર બપોરે તો મને નાસ્તા માં આજે પનીર મળી ગય છે. પનીર તો મને બહુ ગમે પનીર અને પછી હમ શાકમાં પનીર નું છે પનીર પનીર અંગારા છે અને પછી રોટલી હા રોટલી છે. અને એના જોડે પેલું આપલું એક મરચાનું અ મરચાનું છે મરચીનું એવો મસ્ત છે, એના જોડે કાલે પછી એક સડી લડી તો લા જવાબ લાગે તમને કેવું ને મેં એકદમ મસ્ત લાગે ચડી ખાવો સારું ફરી ફૂલઝાડું તમે, ગેર ન કડી ખાવ ને તો તમને પણ ગમી જશે, એમ છે કડી આપણું અને તમને કેવું ને ટિફિન મા પેક કરીને, પછી જરા ગરમ કરી લેવાનું પછી હેર નું હ એકદમ મસ્ત તમને ગરમ ગરમ ખાવાનું મળે એવું છે, આપડા અહિયાં પછી સ્વાદ પણ સારું છે, આપડું એવું અને છેલ્લો ખાવા પછી એક મીઠું તો મળ્યા જ થતું છે, ખાવા માટે મીઠામાં એવું છે કે પેલું ગુલાબજામુન મળની જાય. નહી તો ફણસાણ તો આપડે ખાયા જ કરતા છે, મીઠામાં છેલ્લા ખાો પછી. તમે કેવો તમારું કેવ છે?
મને તો ભાઈ થોડુંક આમ બનાવમાં થોડુંક ત્રાસ આવે યાર, મને શું છે કે આપડે તરત જ ઓર્ડર કરીએ, તો પાંચ મિનિટમાં આવી જાય. એમ છે થોડુંક બહાર ન ખાના નહી, ખાવાનું લેકન આમાં શું છે ભાઈ. કે આપડે બનાવશું પોતે બનાવશું, તો થોડુંક વાર લાગે અને ટાઈમ તેગીંગ છે. અને બહાર થી તરત જ ઓર્ડર કરો, પાંચ મિનિટમાં તમે ગય એમાં શું છે. તમે ઓર્ડર કરશો તો પાંચ મિનિટમાં તમારી ઘેર આવીને તમે ખાઈ શકો. એમાં પણ એ બઉ બધા ઓપ્શન છે અત્યારે તો ભાઈ વરસાદ ચાલતુ છે, તો એ માટે મેં પણ થોડુંક હેરાન છું, કે ભાઈ મેં ઓર્ડર નહી કરી શકું એવું ઓર્ડર નહી કરશો, અને પેલું છે કે ભાઈ તમે આવીને લઈ જાઓ, કે અહિયાં આપડા વરસાદ બહ બધો ચાલતો છે, અને આ ઓનલાઈનમાં ઓર્ડરમાં હોવ છે, તમે ફાસ્ટ ફૂડમાં જો જવા જસ તો તમે પીઝા પણ મળશે બર્ગર પણ મળશે તમે જે વેરાયટી જોઈ એ મારી હશે. ગેરમા તો તમે બનાઓ લકન એવો ટેસ્ટ નહી, આયા ભાઈ મે થોડુંક એવું તો લાગે કે ભાઈ ઘેર ન ખાડ તો છે, લેન આવો ટેસ્ટ તો નથી આવતો ને યાર થોડોક મને બહાર ન ચટર પટર બહુ સારું લાગે ભાઈ ક્યારે સમોસો ત્યારે બર્ગર ક્યારે પીઝઝા આવું બધું તો મને બહુ સારું લાગે યાર
હ
તો મેં પણ ટ્રાય કરું ઘેરનું જ ખાવા નુ લેકન બહાર ન ખાનું ન જવાબ જ નથી. થોડુંક છે કે રિસ્કી છે એમ, હમ્મ હમ્મ બોલો બોલો ભાઈ અમનભાઈ
એમપે હત રપ જે ઘેરના બહાર રહે તો બહારથી જ જ્યા ત સૌ લોકો જે ઘેરમાં બાર છે, એ લોકોને જે
હા, મને બહાર નું જમી ગયું છે ને ભાઈ એ માટે મે ગયા કરું
હમ્મ તમે જેથી બહાર રહો એટલે તમે બારનું જમાવાનું વાર જ થઈ ગયું છે, એટલે પણ ઘેર જયારે ઘેર જાઓ તો તમે ઘેરનુ ખાવું બો હારી લાગે પછી તમને.
ઘેર ને જ ખાવ મમ્મી મમ્મી પાપા નું જ હાથ નું બનાયલું ખાવ ભાઈ બારનુ તો ખાવું જ ની.
હા કેમ કે ઘણા બધા માણસો જે બહાર રહેતા છે, એ લોકોના ત આદત ટેવ પડી ગેલી કે કે બહાર નું જ ખાવાનું કે બનાવવાનું. બનાવવામાં ટાઈમ જાય પછી કરવામાં ટાઈમ જાય એના કરતાં બાર ફાસ્ટ ફૂડ ખાયને બીમારી પણ થતી છે એ. આજના
અને મને બહાર નું તો ભાઈ તમે માનશો યકીન ની કરશો મને બરનું બિરિયાની તો બોઉ ગમે યાર બિરિયાનીમાં એટલે મારું ફેવરેટ ડીશ છે.
હમ પણ દરરોજ તમે ખાવ એ દરરોજના દરરોજ ખાવ છો તમે કે જરાક પ્રોબ્લેમ થશે અત્યારે બહાર ના ટાઈમ બધા કે બર્ગર ખાયા છો પછી પિઝા ખાય તો એટલે આજના માણસ સૌ એટલા મોટા જાડા થઈ ગયા છે તગડા હાથી જેવા એ લોકો ને કે હેલ્થ હેલ્થ ના ઇસ્યુ વધારે બહાર ના ખાય એ તો એ લોકોને તકલીફ થાય, એટલે. બાર નું વધારે નહીં ખાવા જોએ એવું છે. મારે વિચાર છે. એમ જો પોતે બનાવીને થાય તો એ હારું પડશે. એટલે બહારના થાયએ તો એટલે કેવી રીતે ત તેલમાં તળિયા કરતા છે. કેટલા દિવસ ના તેલ છે કેટલા વાર છણેલા છે. એનું આપણે શું ખબર સારું સારું થઈ જાય. હમ
હમ હમ.
એટલે કે છે ઘેર નું ખાવાનું તો સારું તમારું શું વિશ્વાસ
મારું તો વિચાર છે કે ભાઈ આપડે ઘેર નુ પણ ખાઈ શકીએ બાર નું પણ થોડુંક આમ ફાઈવ સ્ટાર જગા ખાવાનું ભાઈ થોડુંક સારી જગા ખાવાનું એમ ભાઈ. હારી જગ્યા ખાશું હા દરરોજ ની ખાવાનું થોડું હારી જગ્યા ખાવાનું તો એમ તમારું બીમારી પણ ની થશે ફૂડ પોઈઝન પણ ની થશે એવું
હા એ પણ છે. પણ દરરોજ ની ખાવાનું કે અઠવાડિયામાંં એક વાર થઇ ગયો. એવું દરરોજ ખાવ ખાવ તો તમે તકલીફ થશે એવું છે. મને હું હું કે પછી દરરોજ ખાવું તમારું પેટમાં ગેસ થશે બધી ઘણી બધી બીમારીઓ થતી છે અત્યારે. એવું ચાલે
ચાલો ઠીક છે. હ ચાલો આશુભાઈ મે તમારી વાતો માને છું. આવ તમારી વાત તો હાચી જ છે.
તમે વિચારજો વિચારજો ઘેર નું થાવજો તો તમે હારું પડશે. ચાલો ઠીક છે જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ ભાઈ.